હલો, બસ મજામાં તમે?
હું પણ મજામાં, શું કરો છો?
કઈ નહી બેસેલું છું.
અચ્છા.
તમે?
બસ હું વિચારતી ઘરમાં સાફ સફાઈ કરી થોડી ફ્રી થઈ હવે વિચારતી આગળ શું કરું.
હમ્મ એ પણ છે. સાફ સફાઈ તો જરૂરી જ છે.
હા ઘરમાં સ્વચ્છતા હશે તો બાળકો બી હેલ્ધી રહેશે આપણેે પણ હેલ્ધી રહેશું. અને ઘરમાં જેમ સ્વચ્છ રાખીએ અહ કહીએ ને કે જેટલું સ્વચ્છ ઘર એટલી ઘરમાં સમૃદ્ધિ ને સુખ હોય.
હા, એ તો તમે હાચું જ કીધું. કેમ કે જે સમરહ સુખ અન સમૃદ્ધિ હોય ત્યારે જ ગરબે આપડે બરાબર તે ચાલ
હા.
એજને. બાકી તો સ્વચ્છતા જેટલી મતલબ તમે કીધું કે ભાઈ આપણેે પરિવાર અહ છોકરાઓ માટે જેટલી જરૂરી છે એટલે તો અહ કોઈ ચીજ છે જ નથી. કેમકે આપણે સ્વચ્છતા જેટલી મૂકો તેપડા તેટલાજ આપડા સ્વાર્થ હારું રહે આપડે પછી દવાખાના માં જવાનું કામ નથી બીજું કઈ મતલબ હેલ્થ પણ આપ હારી રહે.
હા ને આપડે સ્વચ્છતા રાખવી જરૂરી જ છે. આપડે આજ કલ જોઈએ કે આપડે દેશને પણ સ્વચ્છ બનાવીએ આપડા ગામને સ્વચ્છ બનાવતા છે. અહ જગ્યાએ જગ્યાએ કચરા પેટી મુકવામાં આવેલી છે જાહેર રસ્તા પર જે લોકો કચરો ફેકતા હોય એ લોકો માટે પણ લખવામાં આવે છે જાહેર રીતમાં બોર્ડમાં ક્યાંય કચરો ફેંકવો નહી છતાં પણ લોકો ક્યાંક ને ક્યાંક આહ બધી ભૂલો કરીને લોકોને બીમાર પડે એવી અહ બધી સમસ્યા ઊભી કરે છે. હ
હમ્મ, આ તો છે જ. કેમ કે તમે જો પેલા કયું હતું કે ભાઈ કઈ કશે પણ કચરો ફેંકી દેતા હતા ક મતલબ એવું ની તે બઈ કોઈને પ્રોબ્લેમ થાય એવ કઈ સોચતા નહીં હોતા પણ હમ હમણાં એવું જતી જગ્યા જગ્યા પર આહ કચરા પેટી મૂકેલી છે, એમાં બેડ કચરા પેટી એક ભીનો કચરો અને એક સૂકો કચરો આપડે ભીનો કચરો હોય તો ભીનામાં નાખીએ, સૂકો હોય તો સૂકામાં નાખીએ. પછી એનાથી રહે કે વધારે ગંદગી ન થાય.
હા અને ઘણી જગ્યા આપડે જોતા હોય કે અ રોજિંદા જીવનમાં લોકો રહેતા હોય ઘરમાં પોતાના ઘરને જ અસ્ત વ્યસ્ત હોય લોકોને આદત ના હોય બરોબર વ્યવસ્થિત રીતે રેવાની. જેમ કે કોઈ મહેમાન આવે તો અચાનક સાફ સફાઈ બધી કરવા લાગે. એટલે સ્વચ્છતા આપણા માટે જરૂરી છે મહેમાનો માટે જરૂરી નથી. જો આપણે જ સ્વચ્છ ઘર રાખશું ને આપણે સ્વચ્છ રીતે રેશું તો એ આપણા માટે ફાયદો છે.
હા તો તમે હાજું જ કીધું કેમ કે મેહેમાન તો કોઈ કન્ટિન્યુ નહી આવે વરસ, એક વરષ એ મંથમાં એકાદ વાર આવ્યો તો આવે પણ આપડે અગર પોતામાંથી ઘર ઘર સ્વચ્છ મૂકશો તો આપડી હેલ્થ પણ હારી રે પછી જયારે મેમાન આવે ત્યારે આપડ ભાગ ભાગ નહી થાય પછી ઘર આપડે સ્વચ્છ કરવા માટે.
હા એ એ પણ છે અને આપડે જોઈએ કે આજ કાલ લોકો શું કરતા છે કે જાહેર જગ્યાઓ પર જ્યાં થૂકવાની મનાઈ લખ લખેલી હોય છે અને જે ખરેખર અ વ્યાજબી જ નથી જાહેર જગ્યાઓ પર થૂકવું ના જોઈએ. એ બધી સાર સંંભાળ રાખવી આપડી પોતાની જવાબદારી છે. કેમકે એ થૂક થકી અ આપણે એના બેક્ટેરિયા હવામાં ફેલાય છે ને એના થકી લોકોમાં બીમારી ફેલાય છે. બધા લોકોને જોકે શ્વાસમાંને એમાં પ્રોબ્લેમ નથી હોતી બધાની ઈમ્યુનિટી પાવર સરખો નથી હોતો. એટલે આ તકલીફ જોવા મળ તી હોય છે.
હા તો તમે આ ચૂઝ કીધું કેમ કે હ્યુમ્યુનિટી પાવર કોઈ કોઈને અલગ અલગ હોય છે અને ઈમ્યુનિટી પાવર કેમ કે જયારે આપણે ઘર મતલબ આપડે ઘરથી જ અગર સ્વચ્છતા નની હોય તો આપડી ઈમ્યુનિટી પાવર બી આપણું વધારે ના હોય. અગર ઘર જ સ્વચ્છ હોય ને તો ઇમ્યુનિટી પાવર બી આપું સ્ટ્રોંગ રહે પછી આપડે બહાર જશું તો કોઈ પણ હવામાં ડસ્ટ રહે યા પછી તમે કીધું કે તૂકો તા હોય તો હવામાં જો એનો કીટાણ કીટાણુ ઉડતા એ એનાથી બી આપડે પ્રોબ્લેમ નહીં થાય અગર આપણી હિમ્યુનિટી પાવર વધારે હોય તો.
હા એના માટે આપણે પોતે સ્વચ્છ રહેવું જરૂરી છે. જો આપણો ઈમ્યુનિટી અ પાવર વધારવા માટે કે રોગ પ્ર્રતિકારક શક્તિ વધારવા માટે પહેલા પગલા તો આપણે પોતે લેવા પડશે કેમકે જો આપણા આપણે સ્વચ્છ રેશું, સ્વચ્છ કપડાં પહેરશું આ ના દાંત અ સાફ રાખીશું, નખ કાપીશું, કપડા સ્વચ્છ પહેરીશું.
એ જ ને.
તો પછી આપણને અ શરીરમાં કોઈ પણ જે અ આપણે જોતા હોય કે જે રોગો પ્રવેશતા હોય તે લગભગ આપણા આપણા થકી જ જે હાથથી હાથ વડે અને શ્વાસ વડે ફેલાતા હોય છે. એટલે આપણે ખાસ આપણે પોતે સ્વચ્છ રહેવું જરૂરી છે.
એજ અને આ આપડે પોતે જેટલા સ્વસ્થ રહું ને એટલું હાર રે કેમકે આપ બીજાને બી કહી શકો કે ભાઈ જો મારા ઘરમાં સ્વચ્છ છે, હું પણ સ્વસ્થ છું, તમે પણ સ્વચ્છ મૂકો ઘ અને તમે પણ સ્વસ્થ રહો.
એ પણ જરૂરી છે. સ્વચ્છતા રાખવી બવ ખુબ જ જરૂરી છે હાલની અ તકમાં આપડણે જોઈએ કે નાના બાળકો હોય જે અ ઘરમાં રમતા હોય તો જે હાથેને પગે એના વડે ઘરમાં ચાલતા હોય એટલે એ જ હાથથી પાછા ખાવા લાગી જાય. એટલે બાળકોને અ જ્યાં બાળકો હોય ત્યાં વધારે સ્વચ્છતાની જરૂર પડે છે. એટલે આપણે રોજિંદા જો જીવનમાં અને આપણે એવું પાડીશું એ રીતની કે રોજે સાફ સફાઈ થવી જરૂરી છે, કચરા પોતા થવા જવ જરૂરી છે, એમાં ફિનાઇલ નાખીને કચરા પોતા કરવા જરૂરી છે કેમ કે આજકાલ માખી મચ્છરનો એટલો ત્રાસ છે. એના લીધે બાળકોને અ ઘરમાં પણ આપણને બીમારી થવાની બીક લાગતી હોય છે.
હમ સાચું જ કીધું તમે હવે માખી મચ્છર કેમક થાય જેટલી ગંદગી વધારે હોય માખી મચ્છર બી વધારે રહે છે અગર આપણે ગંદગી જ નહી કરો તો પછી માખી મચ્છર નો તો સવાલ જ નહીં ઉતો પણ એ સ્વચ્છતા જેટલી આપડી કર હા વધારે થાય ને તો ગંદગી ઓટલી ઓછી થાય.
હા એટલે એ આપણેે લોકોમાં જાગૃતતા ફેલાવી જરૂરી છે કે સ્વચ્છ રેશું તો આપણી તબિયત ને બધું સ્વછ સ્વસ્થ રહેશે આપણે અને બીજા વડીલ લોકો જેમ કે આપણે જોઈએ વડીલ લોકોને અ બીમારી ઝડપથી લાગુ પડી જતી હોય છે એટલે વડીલ લોકોને પણ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. અને એ બાબતે બધાને જાગૃત કરવા જોઈએ આપડે.
હમ તો હા ચુ કીધું તમે કેમકે જો ના નાના છોકરા અને વડીલ લોકો એમની જો એજ રે ને એ મતલબ વડીલ લોકો ની બી એજ થઈ ગયેલી હોય તો એમની બી હ્યુમિન પાવર ઓછી થઈ જયેલી હોય અને નાના છોકરાઓની બીહ ઓછી રહે એટલે એ બેહો જો એજમાં જ રહે એમના માટે સ્વચ્છતા બહું જરૂરી છે.
હા અને આજકાલ આપણે જોઈએ છે કે સરકાર તરફથી પણ ઘણી બધી સાફ સફાઈ માટે આંદોલન ચલાવવામાં આવે છે આપડે જોતા હોય છે કે આજે ડોર ટુ ડોર કલેક્શન કચરો ગાડી આવે છે ઘરે સૂકો કચરો અલગ ભીનો કચરો અલગ એવી ર તે ઘરે આવીને લઈ જાય છે અને અ સરકાર થકી ભારત સ્વચ્છ મિશન પણ ઉપાડવામાં આવેલું છે જેમાં અ અ લોકોને અ ઘરે ઘરે ટોયલેટ બનાવી આપવામાં આવે છે. જેના થકી એમ કે આપડે હવામાન પણ ખરાબ થતું અટકાવી શકાય અને ગંદકી ફેલાતી પણ અટકાવી શકાય.
હ આ તો તમે હાચુ કીધું કેમ કે હવે જો બહ મતલબ ત્રણ ચાર વર્ષ સુધી જોતો છું કે બધા ઘરે ઘર ટોયલેટ થઈ ગયેલા છે અને જો તમે અગર આપડી સોસાયટી હોય યા પછી ગામડા હોય એમાં અગર મચ્છર વધારે પડી જાય તો એ અ સરકાર નો મતલબ એ મિશ મિશન હોય કે ભાઈ મચ્છર મારવાની કોઈ દવા છીડકવાની પછી જે જગ્યા પર પાણી અડકેલું હોય એ પાણી કાઢી નાખવાનું કેમકે અડકેલા પાણી થી જ મચ્છર ભી તૈયાર થાય એ જે જગ્યા ગંદગી થયેલી હોય એ જગ્યા બી સ્વચ્છ કરવાના મિશન કર્યા. સરકાર.
હા સરકાર અત્યારે આપણે જોઈએ જ છે કે પાણીમાં જે ગંદકી હોય એના માટે પણ દવા નાખવામાં આવે છે એ સરકારી લોકો જે કઈ પણ છે હેલ્થ માટે અ સ આરોગ્ય ખાતામાં જે હોય છે એ લોકો પોતાની જવાબદારી બરોબર નિભાવે છે ઘરે ઘરે જઈને પાણીમાં દવાઓ ના ખાવે છે મચ્છર માટે પણ છંટકાવ કરી જાય છે દવાનું જે આપણે જનતા માટે ખૂબ જ જરૂરી છે.
હા એજ નહી અને પછી એ તોમે જો એ છીડકાવ કર્યા પછી મતલબ મચ્છર ન મચ્છર મારવાનો છિડકાવ પછી એ આપડે પાણી ફ્રેશ થવાનું આવઔષધ બી નાખી પછી આપડે એવું લાગે કે ભઇ મચ્છર બો તા આવ્યું મચ્છર. ઓછા થઈ ગયા અને એવું થાય બી પણ મચ્છર બી મરી જાય એ દવાથી. માકી મચ્છર બો ઓછા થઈ જાતા છે પછી આપડી બોસ શાંતિ લાગે. અને એવું થઈ ગયુ. કે આપડે સોચીએ કે ભાઈ આ આવું દર વખતે હો. થવો જોઈએ. પણ એવું નહી સોચતા કે ભાઈ આપડે એને કઈ હેલ્પ કરું. કે આપડે ગંદગી કરવાનો આપડે અગર બરોબર. જે કચરા પેટી હોય એમાં અગર કચરો નાખીએ બીજા કઈ જગ્યા નહી નાખીએ તો એની ગંદગી નહી થાય. મચ્છર ની આવે. માખી ની આવે.
હા કારણ કે આપણને ખબર છે જો સ્વચ્છતા ની રાખશું તો આપડા તબિયત પર અસર પડશે. જેમ કે આપડે જોઈએ કે અ પાણી જો વગર કારણનું જો જ્યાં ભરાતું હોય ત્યાં માખી મચ્છર થવાની એકદમ વધારે શક્યતા હોય છે. એના હિસાબે જો આપડે ધ્યાન રાખવા મા ના આવે. તો શ શું થાય કે સ્વચ્છતા આપડે જો ના રાખીએ તો આપડુ શરીર ખરાબ થાય. બીમારીઓ આવે જેમ કે મલેરિયા, ડેન્ગ્યુ એ બધું મચ્છર થકી જ આવે છે ને. એટલે આપડે ખાસ કાળજી રાખ. વી જરૂરી છે.
તેજ ને
અને જો એક વાર બીમાર થાય એટલે શું થાય હોસ્પિટલમાં જાવું પડે. અ એના થકી જો વાયરલ ઇન્ફેક્શન હોય આ શરદી આ અ ખાસી એ બધું આ માખી કે મચ્છર એના થકી તો નહી થતું. પણ જ્યાં ધૂળ, કચરો જે આપણા શ્વાસમાં જતો હોય છે. એના હિસાબે લોકો બીમાર પડતા હોય છે. એના થકી આપડે હોસ્પિટલોમાં જવું પડે છે. આપડા પૈસા પણ ખર્ચાય છે. અને લોકો હેરાન પરેશાન થાય છે તે અલગ.
એજ ને, અને આજ હોસ્પિટલમાં જે આપડે ડોક્ટર એ જ સલાહ આપે. કે તમે જેટલું સ્વચ્છતા રાખો ઘરમાં તમારે સ હા આસ હેલ્થ પણ એટલી હારી રહે. પણ આપડે એમની વાત મતલબ મનવર જ નહી લેતા. હાંભળી જ નહી લેતા. ડોક્ટર આપડે દરેક જેટલી બી આપડે દવાખાનામાં જાવ તત્યારે એજ કેય તમે સ્વાથ હારો રહો, અને તમારા ઘરમાં બી સ્વચ્છતા મૂકો.
હા એટલે આપડે બધાને ખાસ ધ્યાન રાખવું જોઈએ. કે જમતા પહેલા હાથ ધોવા જરૂરી છે. બારથી આવીને પણ હાથ ધોવા જરૂરી છે. નાના બાળકોને પણ આપડે ટેવ પડાવવી જોઈએ. જેથી કરીને જો હાથ સ્વચ્છ રાખશું તો આપડે જમવામાં પણ હાથનો ઉપયોગ કર તા હોય છે એટલા માટે આપડા હાથ થી પેલા સ્વચ્છ રાખવા જરૂરી છે.
કે આપડે એટલા સ્વચ્છતા મૂકો એટલે આપડા હેલ્થને હારું રેય.
ભલે ત્યારે તમે પણ ધ્યાન રાખજો સ્વચ્છતા નું હું પણ ઘરે ધ્યાન રાખીશ. અને બાળકો ને પણ હું એવી ટેવ પડાવડાવીશ.
હું પણ ધ્યાન રાખ ચાલો મળીએ પછી.
એ હા